હલો.
કેમ છો?
ઓ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું એક ઇન્ટરેસ્ટિંગ વિષય એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વિચારી રહ્યા હતા.
શું વિચારી રહ્યા હતા?
અ વોચિંગ ટીવી અને યુઝિંગ ફોન માંથી શું વધુ સારું હોય છે?
વા આ તો આ તો આજકાલનું કોમન ટોપિક છે. અ લગભગ બધા લોકો ટીવીસ પણ જોઈ છે અને ફોન પણ વાપરે છે. પણ હવે ફોનનો ઉપયોગ ઘણો વધી વધી ગયો છે. તને શું લાગે છે?
હા આ તો વાત તમારી સાચી જ છે. અ બિલકુલ સાચું કહ્યું છે તું. ફોન વાપરું તો બઉ હોગય છે.
અને અ મને ટીવી જોવું એટલું પણ ગમે છે અને ફોન પણ ફોન કયારે ટીવી વધુ સાર્પ લાગે.
હા એવું કે?
કારણ કે ફેમિલી સાથે બેસીને ટીવી જોવાનું મજા યે જ અલગ હોય.
હા આ વાતતો તમારી સાચી જ છે. ફોનમાં મોસ્ટલી વ્યક્તિ એકલો હોય છે. અને ફોન તો પર્સનલ ડિવાઈસ છે આ માટે એકલો હોય છે.
પહેલાના સમયમાં બધા ફેમિલી મેમ્બર એક સાથે ટીવી જોતા હતા. અને સિરિયલ અ જોતા હતા મુવીઝ અને ક્રિકેટ મેચ સાથે જોઈ તો અલગ જ મજા આવે અને કો આપણા ફ્રેન્ડ સુધી પણ જોવાનું અલગ અ મજા આવે.
હા. હા આ તો વાત તમારી બિલકુલ સાચી હોય છે આવું તો ઘને લોકો પોતાને ફોનમાં બીજી હો જાય છે. અને એક રૂમમાં જ બેઠે હોય પણ દરેક પોતાની સ્ક્રીન અલગ હોય છે.
હા અ તને ટીવીમાં શું જોવું વધુ ગમે છે?
મને તો ટીવીઝ માં મૂવી રિયાલિટી શોઝ અને ન્યૂઝ બઉ ગમે છે અને તમને?
મને પણ બવ ગમે છે. મને પણ કાર્ટૂન, સિરિયલ અને ક્રિકે ક્રિકેટ જોવાનું વધારે ગમે છે. અને ફોનમાં અ ફોનમાં હું મને યુટ્યુબ બો બો ગમતું હતું.
હમમ હમમ હમમ મને પણ ફોનમાં સોશિયલ મીડિયા પર યુટ્યુબ અને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ચેટિંગ થોડા ઘણું ગમે છે.
હા હું પણ લગભગ આ બધું અ ક ચલાવુ હતું.
હા તને લાગે છે કે ફોન ટીવી કરતા વધુ યુઝફુલ છે?
આહા ઘણા કેસમાં તો છે અ પણ અ ફોનથી કોલ કરી શકાય, મેસેજ કરી શકાય, સ્ટડી કરી શકાય, ફોટો પાડી શકાય અને ઇન્ટરનેટ વાપરી શકાય. આ ફોન થી વધારે કામ થઈ જશ. જસે અને અ બવ હેલ્પફુલ છે ફોન અને કેવી રીતે ફોન નો ઉપયોગ કરો છો આ પણ ડિપેન્ડ છે ને.
હા હા આતો ચોક્કસ કહુ છું એટલે ફોન એક તો મલ્ટીપર્પઝ ડિવાઈસ લાગે છે.
હમ્મ બિલકુલ, અને ટીવી નો મેઇન ન્યુઝ મોસ્ટ એન્ટરટેનમેન્ટમાં હોય, અને ક્રિકેટ જોવામાં હોય. અને છોકરીઓ માટે સિરિયલ. અને બિગબોસ જોવા માટે હોય સાચું બોલું ને.
હા સાચું બોલ્યું છું તું. પણ ટીવી પર ન્યુઝ અને એજ્યુકેશન પ્રોગ્રામ પણ આવે છે ને.
હા સાચું અ તને આ સાચું છે પણ આને તને કઈ કઈ લાગે છે કે ટીવી જો જોવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય કે ફોન જોવાથી?
મારા માટે તો ફોન વપરાતું વધુ ટાઈમ વેસ્ટ થઈ જાય છે, આ વાત અ સારું લાગે છે ને?
અ ટીવીમાં તો આપડે એક પ્રોગ્રામ જોઈએ અને બંધ કરી દઈએ. ઠીક છે, પણ ફોનમાં એક રીલ પછી બીઝી રીલ. પછી બીઝી રીલ જોવાતું હતું જોતું હતું અને મારો ટાઈમ વગાડતું હતું વગાડતું હતું.
હા, આ તો તું સાચું કવું છું. અને ખબર જો પડે તો કેટલાક ટાઈમ નીકળી જાય છે ફોનથી.
બિલકુલ બિલકુલ, અને તને ઘરે એવું થયું. છે કે થોડા ટાઈમ માટે ફોન લીધું હોય અને કલાક નીકળી જાય હોય?
હા હા મને તો ઘણી વાર લાગે છે.
હમ મને પણ બહ લાગે છે, હું તો એક દિવસ પાંચ મિનિટમાંથી ફોન એન્ટરટેનમેન્ટ માંથી લીધો હતો અને બે કલાક સુધી આ ફોન વાપરાયું હતો.
આજકાલ ફોન થી એડિક્શન મોટી સમસ્યા બની ગઈ છે નાના નાના બાળકો પણ ઘણા ફોનમાં ટાઈમ વેસ્ટ કરે છે. પેલા બાળકો બહાર રમતા હતા. હ પણ આજનું બાળકો તો ફોનમાં ટાઈમ સ્પેન્ડ કરે છે મોસ્ટલી. ગેમ્સથી, અને અ ટુટોરિયલ્સ દેખવાનું છે.
હ હવે ઘણા મોબાઈલ અ મોબાઈલમાં છોકરાઓ ગેમ્સ રમતા હોય. ગેમ્સમાં પબજી ફ્રી ફાયર રમતા હોય અને અ મને લાગે છે કે ટીવી પણ એડિક્શન પણ બની શકાય.
હા થોડી હદ સુધી હા પણ ફોન જેટલું તો નથી લાગતા.
અ કારણ કે ફોન હમેશા સાથ હોય છે ને. અને ટીવી તો આ ફિક્સ હોય આ ઘરમાં જ પણ હોય, અને ફોન તમારા તે પર્સનલ હોય અને અ ઈઝી પણ થાય એનો કેરી કરવા માટે. માટે આ થોડું શું અ મિસ્ટેક છે. એના માટે આ લોકો ફોન વધારે વપરાય છે.
હા, આ માટે તો લોગ એડિકશન થઈ જાય છે ફોન. ફોન થી, ટીવી તો એક જગ્યા થી રહે છે, ફો એ લોકો સ્કૂલ કોલેજ ટ્રેવલ વધા વધાર લઈ જઈ શકે ને આ તો મોબલિટી ઇઝી હોય છે ફોનની એટલે એનો ઉપયોગ પણ વધુ થઈ જાય છે
હા હા આ તો સાચી વાત છે સ સ્ટડીઝ માટે પણ ફોન યુઝ ફૂલ છે પણ અ બો યુઝફુલ અ અને આજકાલ ના છોકરાઓ એને અ સ્ટડીમાં વધારે યુઝ કરવા માટે એ એન્ટરટેઇનમેન્ટ ઓછો યુઝ કરે તો
હા
થીડો પ્રો છે
હ હ આ તો તું સારું કવ છું ફોન ફોન નો એડવાન્ટેજ તો છે સ્ટડી માટે બઉ યુઝફુલ હોય છે નોટસ જોઉં વિડીયો જોઉ ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરવું જોઈએ ગૂગલ પર સર્ચ કરવું જોઈએ અ અસાઇમેન્ટ માટે પણ યુઝફુલ હોય છે સ્ટુડન્ટ માટે બઉં સુું લાગે છે એના માટે તો સ્ટુડન્ટ અ યંગ જનરેશન નવી નવી સ્કીલ શીખી શક્યા છે
હમ્મ બિલકુલ બિલકુલ તને બિલકુલ સારું બોલુ અને ટીવીમાં બધી ફ્લેક્સિબિલિટી નથી હોતી અ પણ ફોન સ્ટડી માટે લીધો હોય તો અ અને સોશિયલ મીડિયા ખોલી જાય આ દીકંટ પ પણ થાય અ કોન્સન્ટ્રેશન તૂટી જાય અને તને ટી. વી. જોવાથી હરેક ફેમિલી બોન્ડિંગ અ બની જાય આ ટી. વી. નો મેન અ અ રીઝન આ છે કે ટી. વી. થી ફેમિલીને અ બોન્ડિંગ બને અને ટી. વી. થી ફેમિલી સાથે બેઠીને અ વાત કરે આ ટી. વી. નો મને ઉપયોગ લાગે છે વધારે કઈ નઈ
હા આ તો ટી. વી. નું બઉ એડવાન્ટેજ હોય છે કે ટી. વી. થી બોન્ડિંગ બની જાય છે ફેમિલી સાથે સ્પેશયલી ક્રિકેટ મેચ કે મૂવી દેખાવ તો અ બધા સાત સાત બેસીને હસી મસ્તી કરતા ટી. વી. જોઈએ સારું લાગે છે.
સાચું સાચું સાચું અ ફોનમાં મોસ્ટલી અ વ્યક્તિ પોતાના દુનિયામાં હોય હોય છે અને એટલે સોશિયલ મીડિયા હોય છતાં પણ લોકો ક્યારેક અલગ થઈ જાય છે અમ આ ફોન થી અને સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે
હા હા આ તો તું સારું કવ છું આ તો અ બઉ અ મોટું ડિસએડવાન્ટેજ હોય છે ફોનો કે લોક પોતાની લોકો દુનિયામે આ એટલા દુનિયામે હોય છે
અને આ ફોન તો આંખોમાંથી પણ કેટલા ઓ કેટલું ખરાબ છે અ ટી. વી. હોય કે ફોન હોય પણ એ આપડો આંખો માટે પણ બો અસર કરે છે.
અહ હમ્મ
ફોન ફોન તો વધારે કરે છે.
મને તો મારા માટે તો ફોન અ વધારે લાગે છે.
હમ. અ એનું કારણ છે કે ફોનની સ્ક્રીન નાની હોય. છે અને આપડે એનું બાજુ નજીક. એને બહુ નજીક લેવાની અને જોઈએ છે. ઠીક છે અને ટીવી ન સ્ક્રીન બોડો હોય છે અને વધારે અ દૂર થી તમે જોઈ શકે છે.
હા પણ ટીવી પણ ફોન બહુ નજીકથી જોઈએ તો પ્રોબ્લેમ થઈ શકે આંખને. દરેક વસ્તુમાં લિમિટ જરૂરી હોય છે, તને રાતે તને રાતે સુતા પહેલા ફોન વાપરું આદત છે?
હા આ તો મારું આદત છે.
હમ મને પણ આદત સારી નથી લાગતી. સ્લીપ પર અસર પડે છે બ્લ્યુ લાઈટ ના, કારણે મોટું સોવા મળે છે.
હા આ તો છે. ઠીક છે આપડે આજે બહ વાત કરી લીધા છે. આપડે એવું વાત વાત કરીશક, છે ને.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.